હા કેમ છો મજામાં
હા બસ મજામાં તમે બોલો શું કરો છો?
બસ બસ બેઠા છીએ બોલવા વા
અરે અવાજ નથી આવતો તમારો હેલો
હેલો
હા બોલો બોલો
હા અવે અવાજ આવે છે.
હા આવે કમ્પ્લીટ આવે છે.
હા હા બોલો આજે કેમના યાદ કર્યા?
હા કઈ નઈ આજે યાદ કર્યા કીધું પૈસાની બચત વિશે વાત કરીયએ આપડે
બરાબર હા સારો ટોપ છે કારણ કે અત્યારે છે. જે જુઓ ને અ અત્યારના સમયમાં મોંઘવારી જે પ્રમાણે વધી ગઈ છે એમ આ વિષય પર તો ચર્ચા થવી જોઈએ.
હા એજ વાત છે ને અને કેવું કે તમારે બચત ની આદત હોય ને તો એ ભવિષ્યમાં તમને ઘણી બધી મુશ્કેલીઓમાંથી નિવેદન લાવ્યા લે છે. હલો હેલો
હેલો હા હા બોલો બોલો હવે આવે છે.
હા એટલે એમ કેતો હતો હા. એમ કેતો હતો કે બચત કરવાની આદત હોય ને તમારી તો ભવિષ્યમાં ઘણી બધી મુશ્કેલીઓમાંથી તમને બહાર નીકાળી શકે છે તમારી બચત
હા એ તો સાચી વાત છે. કારણ કે કહેવાય ને કે જે સ્માર્ટ માણસ એ છે જે ભવિષ્યની ચિંતા ના કરે પરંતુ ભવિષ્યની તૈયારી સાથે તો જરૂર ચાલે એમ તો પૈસાની બચત કરે તો ભવિષ્યમાં માણી લો કે કોઈ મોટી મુશ્કેલ લી આવે તો એની પાસે બેકઅપ પ્લાન તૈયાર હોય પૈસાની બચત એટલે પોતાની આવકમાંથી જરૂરી ખર્ચ કર્યા પછી થોડા પૈસા ભવિષ્ય માટે અલગ રાખવા આ બચત જરૂરિયાતના સમયે ખૂબ ઉપયોગી બને છે.
હા એ વાત સાચી પણ કેવું અત્યારના સમયમાં ઘણા લોકો એવું વિચારે છે કે વધુ કમા કમાઈશું ને તો વધુ બચાયશું પણ એવું હોતું નથી જેમ કે તમે ભલેને દસ હજાર જ કમાતા પણ જો એમાંથી યોગ્ય ખર્ચ કરીને યોગ્ય બચત કરો છો ને તો એ બી તમે લાંબા ગાળામાં આગળ જ આવશો
હા એ તો સાચી વાત છે કે એવું ના હોય કે આપણે અ જે વધારે કમાણી કરતા હોય તો જ બચત થઈ શકે એમ કેવાય ને કે જેટલી અ ચાદર હોય એટલા જ પગ લંબાવવા જોઈએ પરંતુ મને લાગે છે ત્યાં સુધી કે એવું એવું ના હોવું જો મન લાગે ત્યાં સુધી કે પહેલા કેવું કરવું જોઈએ જેટલી લાંબી ચાદર હોય એટલા જ પગ લંબાવા જોઈએ અને પછી થોડું થોડું ભેગુ કરીને ચાદર ને લાંબા કરતા જવું જોઈએ તો તમે કહ્યું એમ કે અ દસ હજાર કમાતા હોય માની લો આપડે તો એમાંથી થોડો ફંડ જે છે આપણે બચત માટે રાખવો જોઈએ પછી પૈસા માંથી પૈસાની ઉત્પત્તિ કઈ રીતે કરવી એ એ હોવું જોઈએ અને પછી બચાવેલા પૈસા થી આપડે બીજા પૈસા ઉત્પન્ન કરવા જોઈએ કસામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે પોતાના મોટા ખર્ચા જો ફ્યુચરમાં આવવાના હોય તો એની માટેની તૈયારી કરવી જોઈએ તો એનાથી કેવું થાય છે કે આપડે એક તો તણાવ મુક્ત જીવન જીવી શકીએ છીએ અને આપણે પૈસા માટે કોઈ બીજા સામે હાથ ફેલાવાની જરૂર નથી પડતી
હ હા એ તો છે અને અત્યારે કેવુ ઘણા લોકો એવું વિચારે જે નવા નવા જોબે લાગ્યા હોય કે બચત કરીને શું મળવાનું છે ત્યારે બી પૈસા કમાઈશું તો ત્યારે બી આપણા ખર્ચા ચાલવાના છે અત્યાર બી કમાય છીએ તો અત્યારે બી ચાલશે પણ એવું નથી હોતું હવે કોઈ બીમારી છે તો એ કઈને નથી આવતી આપણને પછી તમારા બાળકોનું શિક્ષણ ઘરનું સમાર મતલબ ઘરના કામ હોય અથવા કોઈ બી જરૂરિયાત વસ્તુ અચાનક ખર્ચ આવી જ જાતો હોય છે
અ હા એ તો સાચી વાત છે કે અચાનક કોઈ ખર્ચ આવી જતો હોય છે હવે અ એના માટે શું કરવું જોઈએ તો અ આપણે જે છે આપણા આવકને અમુક ભાગમાં ડિવાઈડ કર દેવી જોઈએ કે આટલો ભાગ આ વસ્તુનો છે આટલો ભાગ આ વસ્તુનો છે અને આટલો ભાગ આ વસ્તુનો છે અને અ કેવું કરી દેવું જોઈએ કે કેવાય ને કે જ્યાં સુધી કોઈ વસ્તુ ફરજયાત ન બને ત્યાં સુધી આપણે નક ન કરીએ તો આપણે એવા જે સ્કીમ્સ છે એમાં આપણે અપ્લાય કરી દેવું જોઈએ કે આપણા મહિનામાંથી આ આપણા ખાતામાંથી અમુક રકમ જે છે એ મહિને કપાઈ જાય એની જાતે પછી તો આપણી પાસે કોઈ રસ્તો જ ના બચે બચત સિવાય તો એવું કરીએ તો આપણેે જે છે એની જાતેજ શહેરમાં બચત થતી જાય અને આપણે જેટલા પૈસા બચે છે એમાં જ થી એડજસ્ટ કર્યા સિવાય આપણી જોડે કોઈ ઓપ્શન ન રે
હ હા અને ઘણા લોકો એવું કરતા હોય કે ત્રણ અકાઉન્ટ રાખે બેંકના એકમાંથી જે ઘરના ખર્ચ ચલાવાના હોય એક જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ રહ્યા અને બીજું જેમાં કે પૈસા મૂક્યા ને એટલે એમાં ગમે તે તમારે થાય એમાં હાથ નઈ લગાવવાનો અને ઘરના ખર્ચામાં બધું આઈ ગ્યુ જેમ કે શોપિંગ છે ઘરનો ખર્ચો તમારા કોઈ તમારે પર્સનલ વસ્તુ ખરીદવી છે એ બધા માટે
હા એ તો સાચી વાત છે કે તમે કીધું એને ક ભય બજેટ બનાવવું એમ કે બજેટ બનાવવાથી ખબર પડે કે પૈસા ક્યાં ખર્ચાઈ ગયા અને તેનાથી બિનજરૂરી ખર્ચા જે છે ઓછા થાય છે અને બચત વધારી શકાય છે આપણેે જેમ સમય જરૂરી છે જેમ સમયનો ટ્રેક કરવો જોઈએ એમાં આપડા પૈસા ક્યાં અને કઈ જગ્યા એ જાય છે એને પણ ટ્રેક કરવું જોઈએ ખાસ કરીને જે વિદ્યાર્થી અવસ્થામાં જે બાળકો જે છે એ હવે મને બહારના દેશોની વાત સૌથી વધારે એ ગમે છે કે તહીંયા અઠાર વર્ષ પછી કોઈ પણ બાળક પોતાના ભણતર કે કોઈ પણ જરૂરિયાત માટે પોતાના મા બાપ પાસેથી પૈસા નથી લેતું તો એના કારણે એ લોકોની જે છે એ નાનામાં નાની પણ જોબ કરવી પડે તો પણ એ લોકો શરમ નથી અનુભવતા કારણ કે એ એમને જિંદગીની એક પરિસ્થિતિ સાથે સામનો કરવાની જે છે પરિસ્થિતિ સામે એ એમને પરિસ્થિતિ શીખવે છે તો એવું ભારતમાં પણ હોવું જોઈએ કે બાળક અઢાર વર્ષનું થાય આપણામાં તો જો કે અહિયાં તો ચોવીસ પચીસ વર્ષની ઉંમર છે યા તો હમેશા તો એવુ હોય છે કે મા બાપ સપોર્ટ કરતા જ હોય છે પરંતુ એક વાર એક વાર આપણે જે છે આપણી આર્થિક પરિસ્થિતિ આપણા હાથમાં લેવી જોઈએ અને પૈસાનું ટ્રેકિંગ કરવું જોઈએ પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ કે શું આ મારી જરૂરિયાત માટે છે કે મારા મોજ શોખ માટે છે જો મારી જરૂરિયાત માટે હોય તો લઈ લેવું અને જો મારા મોજ શોખ માટે હોય તો જોવ મોજ શોખ પણ જરૂરી છે એવું નહી પરંતુ હવે વીક મહિનામાં ચારે ચાર અઠવાડિયામાં તમે એક એક વાર બહાર પીઝા ખાવા જાવ એવું તો ન ચાલે ને મહિનામાં એક વાર ચાલી જાય તો એવી વાત છે
હા એ તો છે અને અત્યારના બાળકોનું એવું છે જ નહી કે પૈસાનો ટ્રેક રાખીએ કે હિસાબ રાખીએ કે ભાઈ દસ હજાર મા બાપે આલ્યા તો એવું નહી કે દસ હજાર નો એક બી હિસાબ ઘરે આવવાનો દસ હજાર પટી ગયા એટલે એક ફોન કરી દેવાનોને પૈસા આઈ ગયા પણ એની જગ્યાએ જો તમે દસ હજારનો પ્રોપર વ્યવસ્થિત રીતે હિસાબ રાખો ભલે વધારે ખર્ચાઈ ગયા પણ એક તમારી આદત હોય ને કે હિસાબ રાખવાની તો એ બી બચત કરવામાં તમને હેલ્પ કરી શકે કેમ કે જો તમારી પાસે હિસાબ છે તો તમે મહિના પછી બી જો જોશો ને તો તમને ખબર પડશે કે ભાઈ અઠવાડિયામાં ચાર વાર તો પીઝા ખાવા ગયો છું. અને ખોટો ખર્ચો છે અને ઘણા બધા એવા ખર્ચા તમને દેખાશે જે આમ હોય ના ના પણ તમે રેગ્યુલરલી કરતા હોય ને એટલે એમાં પૈસા વધારે જતા હોય તમે ટ્રેક રાખી શકો એક
હા એ તો સાચી વાત છે અને અમુક વાર કેવું થાય છે કે ઘણા લોકો પૈસા કમાય છે પરંતુ મહિનાના અંતે કઈ બચતું નથી કારણ કે તેઓને કેવું કે આડેધડ ખર્ચા કરે છે કે કોઈ પણ ટ્રેકિંગ વગર તમે કહું એમ અને ખર્ચ પર નિયંત્રણ ના રાખવામાં આવે તો પછી બચત કરવી મુશ્કેલ થઈ જાય છે એમ. તો આપણે જે છે એ ધ્યાન રાખવું જોઈએ કે આપડા પૈસા ક્યાં જાય છે હા બીજી એક વસ્તુ કે બચત અને કંજુસાઈ વચ્ચેનો ફરક સમજવું જોઈએ જરૂરી ખર્ચ કરવો જોઈએ એવું પણ નહીં કે માનલો કે આપણેે બીમાર છેએ પણ આપણે દવા લેવા ના જઈએ કે મારા પૈસા ખર્ચ થશે એ તો જરૂરિયાત છે આપડે ચાર પીઝા ભલે ઓછા ખાઈ લઈએ પણ આપણો જે દવાનો ખર્ચ છે એ તો આપણેે જરૂરિયાત છે એના પર પછી પૈસા ખર્ચ કરતા પાછા ના પડવું જોઈએ
હા હા એ વાત સાચી પેલું નહી કેતા કે અ આપણા ગુજરાતીઓને બધા કંજુઝ કહેતા હોય પણ ગુજરાતીઓ કંજુસ નથી એ કરકસર કરે કે જ્યાં જરૂર હશે ને ત્યાં હજાર રૂપિયા ભી વાપરી દેશે પણ જ્યાં જરૂર હોય ત્યાં દસ વાર વિચારશે કે પૈસા વાપરવા કે નહી અને બીજું એવું કે અત્યારે કેવું થઇ ગયું કે કોઈ ભી ઓફર જુએ કે અથવા ડિસ્કાઉન્ટ જુએ ને એમનું જીવ લલચાઈ કે ચલો ને વસ્તુ ખરીદી લહીએ આપણને તો ડિસ્કાઉન્ટમાં મળે છે ને પછી એવું ના વિચારે કે જરૂર છે કે એની જરૂર નથી એટલે ખોટા ખર્ચા અત્યારે વધી ગયા છે લોકોના
હા એ તો સાચી વાત છે પણ જોકે છેલ્લે આપણેે એવું જ કહી શકાય કે સમજદારીથી જો આપડે ખર્ચ કરીએ નિયમિત બચત કરીએ અને ભવિષ્ય માટે આયોજન કરીએ એ એ એવું આપણેે જે છે એ પૈસાને ખોટા માર્ગે જતા અટકાવી શકીએ છીએ અને આ બધું જે છે એ એવું નહીં કે આપણે કોઈ સ્પેશિયલ વસ્તુ છે એ આપણી દરોજ બરોજની આદત જ હોવી જોઈએ આવી એવું નહીં કે કોઈ આપણા સ્પેશિયલ રૂટીનમાં હોય કે આપણે અદર બે મહિને લઈને બેસીએ ના બની શકે કે બની શકે તો દર અઠવાડિયે આપણે હિસાબ લઈને બેસવું જોઈએ યા તો દર મહિને હિસાબ લઈને બેસવું જોઈએ યા તો તો કેવું હોય કે આપણને સમજાય કે આપડો હાથ કેટલો છૂટો છે આપણેે કેટલી બચત કરવાની જરૂર છે કેટલું કંટ્રોલ કરવાની જરૂર છે અમુક વાર તો આપણે ટ્રેન્ડના લીધે જ અમુક વાર તો પૈસા ખર્ચી લેતા હોય
હમ એજ વાત છે ને કે ભાઈ ક્યાં પૈસા ખર્ચાય છે એ તમને ખબર હોય ને તો જ તમે બચત કરી શકો બાકી તમારો હાથ છૂટો હોય તો તમે તમને ખબર જ ના પડે કે ક્યા પૈસા ગયા તમને યાદ ભી ના હોય મહિના પછી તો કે પૈસા ક્યાં વાપર્યા હતા અને ક્યાં નહી અને બીજું કેવું કે તમે બેંકમાં પૈસા મૂકો ને તો એ સુરક્ષિત ભી રે અને તમે બચત બચત ખાતું અલગ બનાય ને ત્યાં વ્યાજ પણ મેળવી શકો છો
હા એ તો સાચી વાત છે
સારું સારું તમારી જોડે આવડી ના વાત કરીને ઘણું જ્ઞાન મળ્યું હવે પૈસાની બચત પર થોડું ધ્યાન આપવા આપીશું
હા હા ચલો ચોક્કસ મળીએ પછી
હા હા આવજો